હેલો હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો? હલો. હલો. હલો. આઈ આવાજ? હલો. હલો. અવાજ આવે છે? હલો. હલો. હલો. ચાલ... હાલો. હલો. હલો.
હેલો હા બોલો.
હા જય શ્રી કૃષ્ણ.
હા જય શ્રી કૃષ્ણ તમને મારો અવાજ નહી આવતો લાગે છે.
હા આટલી વાર નહોતો આવતો હું હલો હલો કરતી.
હ ના મને તમારો આવ તો તો તમે હેલો હેલો કરો છો હું પણ સામેથી તમને જવાબ આપતી હતી પણ તમને સાદ મારો અવાજ નતો આવતો.
હા તમારો આવાજ
હાજી હાજી બોલો કેમ છો? હા એકદમ મજામાં. તમે કેમ છો?
બસ બસ એકદમ મજામાં. બસ એકદમ મજામાં.
મજામાં જમી લીધું?
બસ હમણાં તૈયારી છે છોકરાઓ આવે બહાર ગયા છે.
અચ્છા અચ્છા બનાવ્યું આજે તમે?
આજે તો બસ બધાને પેલું ખાવું, તું ગાર્લિક. રવિવાર હા, રવિવારે એટલે બીધું બધું જ જોઈએ અલગ અલગ મમ્મી પીઝા બનાવો મમ્મી ગાર્લિક બ્રેડ બનાવો. દાળભાત એવું કોઈને નથી ગમતા. હમ કઈ નવું નવું ખાવું છે. એવું બીજું કોણ? હલો. હલો. હલો. હલો. હલો. હલો. અવાજ આવે છે મારી? હલો. હલો. હલો. હલો. હલો.